હલો બસ મજામાં બોલો શું કર છ હા કાનાભાઈ બોલ
હ સારું ક્યાં છો ત્યારે
અત્યારે નોકરી ઉપરશું
નોકરી
હા છઠ્ઠીમાં થશે જો લોકો છુી થઇ ગઈ છે ત્યારે આજ ઘરે નઈ જવાનુંટલે નાઈટમાં રોકાવાનું છે તો એને માટે મોટા રહી ગયો
એમ ના
કોઈ હ હતા નહીં હ ે હા ઘરે કોઈ હેજ નહીિ ઘરે કોઈ હેજ નહિ બતાા બહાર ગયાધ ઘરે શું કરવાનું પાછો આવવાનું જ છે રાતે અગિયાર વાગ્યા એના માટે અહીંયા જ બે જ શાંતિ
સારું બતા ક્યાં ક્યાસા
હા બધા ગામડે ગયા
ગામડે ગામડે શું પ્રોગ્રામ છે
ના પેલો મારો ભાઈ બીમાર થઈ ગયો તો એને લીધે બધા ત્યાં ગયા ના ખબર નહી શું થયું છે આ બીમાર ગરમીને કારણે તાપમાન વધારે લાગે છે
ઓ
તાપ વધારે લાગ્યો ને એટલે હેજા જેવું થઈ ગયો હા
તાપે બહુ પડે છે
હા બહું તીખું તાપ પડે છે તોને કે ભૂખા કાઢે જેવી જે
પછી ખાવાનું શું કરવાનું
ખાવાનું ખબર નઈ હવે શું કરીએ વિચાર કરીએ કઈ કઈ
કંપની મે આપશે
ના કંપની વા થોડી આપે આ તો ઓફિસ છે જે હોય પોતાને પૈસા થી કરવાનું હોય બીજું કઈ ના હોય આમાં જે હોય બધા પોતાના પૈસાથી કરવાનું ખાલી કામ કરવાનું મસ્ત રહે
હો સારું નેના રોકાઈને આવશે
કઈ નહી આપે યાર હા ક્યાં આપે છે હા આપતી હોય પછી શું કરવાનું
ઓ તો ખાય પીને અહીને રેવાનું
હા હોટલ ઉપર જઈને ખાઈ આઈસ કેમ નાઈક કરવાની છે ને મારે પાસે
ઓ ઓવર ટાઈમ
હા ઓવર ટાઈમ
સારું
ચાર પાંચ કલાક મારે ગયા છેને હું
અચ્છા હા તમારો ભાઈ કેમ છે
હા ભાઈ આ હા બીમાર છે અત્યાર થોડા સરસ છે હા બોટલો તો ચળય ચળય કરે છે ડોક્ટર અરે એ બોટલો જ ચળાવે છે એના ઘરની નજીક પડે ને એટલે રજા આપી જે બોટલ ચડી જાય ઘરે મોકલી દે પાછા ટાઈમ થાય ત્યારબ જવું પડે
હ બીજું તમારે પેલો ક્યાં ગયો બાબુ અને બેબી ક્યાં ગયા તમારે
બેબી ઊંગે છે બાબુ
હ શું કહે છે આ મને શું કેતોં હતો તમારા બાબો કે મારે આ થવું છે શું કે વર્ગલ થવું છે મે ક ત્યાં આવીઈને લાવ તમારે ઘર શું કર
એ પપ્પાને આમ જ કે એક બર્ગર ખાવ છે
હા બહું બર્ગર ખાય છે વધારે બહારનું નહી ખવડાવવાનું એમને કેવો તમે સમજાવો બીમાર પડી જાય છે
પાંચ છે દાડા થઈ ગયા પાંચ છ દાડા થઈ ગયા બોલે બર્ગર બર્ગર ખાવું છે બર્ગર ખાવું છે
પેલા ફોનમાં જોતા હોય ને એટલે ધ્યાન રાખવાનું બહું ગરમી પડી છે આઈ ગયો પેલો હા હા ઓવે બીજું શજાલ છે. હા હા. તમે પેલા ક કાનૂન જોડે વાત કરતા હતા પછી વાત થઈ એ ને જોડે
હમ.
હા અરે મે દીપક ભાઈ જોડે વાત કરતો હતો ફોન બંધ થઇ ગયો હતો.
હ.
તમે આ બાજુ ફોન કર્યો અને પેલી બાજુ પે જો વાત કરતો હતો તમારો ફોન કપાઈ ગયો અનેને પેલા ન બંધ થઈ ગયો. હ. સમ પણ તમારે ખાવાનું વડાઈ નાખ ગયો તમે.
હા વણાવ છે એની દાદી
દાદીણા તમામે રજા પશો ત નહી બીજ
હમ.
બરોબર આ સાહેબબ એમને કેવો ભરસે આ સાહેબ છે પછી અમારે શું જરૂરત છે યાર શું કરો કાકા તમે? હોવે તમારે બાબુ સ્કૂલ જાય છે નિશારમાં
અરે ઓ
હા ઠીક છે હેના.
હા હા હવે બીજું આ શું કેવા છે.
ના બોલે કે મારે જોડે કોઈ નઈ રમતું.
એની જોડે કોઈ ને બેબી ઉઠી ગય લાગે. તમાર ધામધીમ ચાલુ. હ. અ શું કહું હું હલો. પેલા કાનૂ કાનૂન જોડે હું વાત કરું મા જોડે વાત કરશે ને પેલા.
હા ઘસે બોલોમ નામ બતા દો ના કાનૂન હ
મારે માટે કજ ને મારા જોડે વાત કરશે.
પેલી સાદી કોલ કરવાની હોય.
હા તમે પેલા ના તમે તમારે ઘર બોલાવજો. પછી તમે વાત કરાવજો એને જોડે
હો સારું.
તો પછી આ બી ખશે બી ક એક એક કામ અમાં બેે ન થઈ જશેમ.
હો. સારું ઠીક છે હેને.
હા હા.
હા કોણ બોલે છે એતલે
હા ઓફિસમાં છે ને બીજામાં ક વાળા મેનેજર હોય મેનેજર હોય. બીજા ઓપરેટર હોવે હ ના અત્યારે ના જવાય ને સાઈડમાં ના ચા વાંધો નહી તમે ચાલુ રાખો ને
ના પોલીજીક થઇ જાયશ ને
ના ના ખા વધારે આવ ત હમે
હમ.
હ
હલો કેટલી દેર થઈ, બે તઈન મિનટની વાત છે તો પેલે કનુ જોડે મારી વાત કરાવજે, એમ ન પેલા
હમ હમ કરાય દઈશ. અને કલાની વાત
હા! કલાબેન પેલા વાત કરશે, ને એ આવશે, ને ભાષા બીજી બોલહમજમાં આવશે? તો પછી કઈ રીતે વાત કરીશ આમા? નઈ તો પડશે નઈ કનુને ખબર પડશે પછી?
ને થોડી બોત ખબર પડશે એને મું જાઉંના તો બતાઈ દઉં શું.
હા! તમે નજીક રેજો ને હા! એમ,
આ બઉ અવાજ આવશે.
શું કેવ?
અવાજ બઉ આવશે.
હા?
આવાજ બો આવશે.
નાર વાત કરે છે ઓફિસ માં છું ને, એટલે ઓફિસમાં બીજા બી હોય
તોડું હુંઅ, હું તોડું તારો?
અને એને કો એ શાંતિ રાખે, શાંતિથી બેહી જાય, કેમ આટલી ભેજા મારી કરે? શું જોઈએ?
ચકુલા
હમ, હમ
ઓય સોકરા શું કરે છે તું? શું ફોન કાઢવા કાઢવા કરે?